હાલો, મજામાં તું કેમ છો?
બસ મજા બઉ, શું કરતી તી?
બસ કઈ નઈ હું જો હવે હમણાં તહેવાર આવે છે ને બધા એટલે એની તૈયારી કરતી તી સાતમ આઠમ ને એ બધું આવે છે.
હા મારે એ જો નાસ્તા બનાવા છે. ના ના હજી હવે નાસ્તા બનાવા છે બધા.
ઓ મારે પણ બસ જો હવે નાસ્તા બનાવા છે. પાછું અહિયાં તો કઈ મળે પણ નહી એટલું
હા.
ભારત જવું ને મને. હા અહિયાં તો ઘર જ બનાવવું પડે મારે ભારત જવું મને અહંયા તૈયાર ન મળે કઈ.
અહી તૈયાર મળી જાય પણ અમે બધા ઘરનું દુખાઈ બધાય.
હા પણ ઘરનો સ્વાદ અલગ હોય તેવાર ટાઈમે બનાવીય ને એટલે મજા આવે લા
મજા આવે તમારે ત્યાં શીતલા માતાજી ની પૂજા કરવાનું ને એવું કઈને આવે ને સાતમમાં?
ના હ હા અહિયા મંદિર જ નથી.
જન્માષ્ટમી નું હોય ને આ બરાબર ને?
હા, જન્માષ્ટમી નું હોય બધ સાતમ નું એવું કઈ ન હોય ન્યા તને ખબર હોય તો ભારતમાં તો બધા આગલે દિવસે કંઈક બનાવી રાખે, પછી બીજા દિવસ ના બનાવે એવું
હા, અમે તાઢું ખાઈએ તાઢું.
હા, અહીંયા એવું કઈ ન હોય ન્યાં હું એક વખત આવી હતી ને સાત માટે ઉપર તઈ મારા મમ્મીએ
અમે થેપલા ને ચણા ને બનાવી રાખીએ આગલે દિવસે રાતે બનાવી એટલે પછી બપોરે અમારે ટાઢું ખાવાનું હોય ઘણા રાતે ખાતા હોય પણ અમે રાતે ના ખાઈ ને તે દી તેલ લોયું નાનું ખાય.
હા, કઈક ત્યારે અમારે છે ને મતલબ આ સ્માઈલી ને બધું આવે ને ફિંગર ચીપ્સ ને એ બધું ખાવું તું તો મમ્મી એ કીધું કે ન આજે ચૂલો ચાલુ ના કરાય. મન તો ખબર પણ નતી એવી કઈ.
હા તે દિવસે એક જ ચૂલા ઉપર રસોઈ કરવાની જે કરીએ ને એ બધું
ઓ એ તો ના અમારે તો ચૂલો જ ચાલુ ના કરે આખો દિવસ.
હમ્મ, એ હોય અમુક ઘરમાં એવું? હા તો એક જ ચૂલ્લો ચાલુ હોય એક ચૂલા ઉપ કરી એક ચૂલામાં તો છે ને પૂજા કરવાની હોઈ.
ઓ.
એમાં અમે પૂજા કરીએ ને એટલે જો સાતમ નો જી બધો નાસ્તો બનાવ્યો હોય ને એ બધો નાસ્તો ધરીએ એમાં અમે તો જો પુરી બનાવીએ, પુરી આવે ને મેંદાની રોટલી એ પુરી બનાવીએ પછી મોન્થલ બનાવીએ મ મગજ બનાવીએ પછી તીખા ગાંઠિયા, સેવ, ચેવડો ચવાણું તો આટલી બધી વસ્તુ બનાવીએ ને તો બધી વસ્તુ ધોરીએ.
ઓ અમે મતલબ હું તો થોડુંક થોડુંક બનાવ કેમકે તમે તો બધા ન્યા ભેગા મળી ને ખાવું તો મતલબ થઈ જાય પૂરું અહિયાં તો કોણ હોય.
હા એટલે જ ને તમે બે જણા બે જણા ને હું ખાવાનું જોઈ ને ભાવે ને બધા હોય ને તો મજા આવે ખાવાની
હા એઈને અમને તો મતલબ સાતમ તો અમારી એમનું હોય જાય એમને ખબર ના હોય કે આજે સાતમ છે એ બી કેમ કેમ ને રજા પણ ના હોય
હા હા અઇયા તો મેળા ને હોય ને બધા એટલે મજા આવે
હા પેલા મારો વિચાર ત્યાં જ હતો કે મેળા કરવા માટે આવું છે પણ હવે કદાચ બિજોજ પાચમમાં આવશું
હા અમે દ્વારકા જાય આઠમ ના બહુ મજા બાર વાગે કૃષ્ણ જન્મ થાયને બહુજ મજા આવે મથુરા અને પેલા તમે મથુરા ગ્યાતા વૃંદાવન ગ્યાતા શ્રીનાથજીમે બધી બધી આઠમ કલ લેઘી
હ વાવ તો તો સારું કેવાય અમે તો ટીવી માં જોતા હોય
હા પણ તમારે ત્યાં હોય નહી
ના હોય એવું કઈ નથી હોય સારું હોય અહિયાં જે અ અમારો ઐરીયો છે ને ત્યા બધા ગુજરાતી લોકો જ રિએ છે સ્પેશિયલી ગુજરાતી લોક માટેનો જ છે એ એરિયો આખો ત્યા બધાના બધા ગુજરાતીના જ ઘર છે એટલે અમારી સોસાયટીમાં કરે સેલિબ્રેટ પણ સાતમ આ આઠમ તમના દિવસે શું કે કોઈને ઓફિસ માંથી રજા ના મળે કેમ કે કંપની તો અહિયાં ની જ કેવાય ને ઈ તો ગુજરાત ના હોય ની
હા હા રજા રજાની
ના હોય અમને આઠમ ની રજા હોય
ઓ હા એટલે કઈ મજા ના આવે
હા એજને પાછું સ્કૂલ માં બી અમારે આઠમ ની રજા હોય બાકી ના હોય
ઓહ તો આ વખતે જો અહીયા આવી જાય હજી તો વાર છે આપડે અમે એક મહિનાની
હા તો હવે જોઈએ હવે ટિકિટ મળે તો અમે ત્યાં આવી જાશુ
હા અહિયાં જ મજા આવે
હા બટ હવે જોઈએ કેમ કે હમણાં તહેવાર છે ને તો ટિકિટ નું કદાચ ન હ મેળ આવે
હા નકર અહિયા આવી જાય તો મજા આવે આપડે બધા સાથે જાશું
સાતમ આઠમ ઉપર તો નહી પણ હું ત્રીજો પાંચમ ના મેળા કરવા માટે આવીશ
હા પાકું
ને પછી રક્ષાબંધનને એ બધું પણ આવે છે ને તો પછી એવી રીતે પે્લેન કરો છે કે રક્ષાબંધન ઉપર હું ત્યાં જાઉં એમ
હા
એટલે કેમ કે રક્ષાબંધન ત્યાં મજા આવે વધારે ફેમિલી સાથે હોય ને તો એમ
હા એ વાત સાચી છે
ને પછી પાછું વળી દિવાળી ઉપર ને એ બધા ઉપર
હા પણ નવરાત્રિ ઉપર એ આવજે
ના નવરાત્રી ઉપર તો હું ત્યાં જ રહીશ કેમકે ત્યાંની નવરાત્રી વધારે મસ્ત હોય
ક્યાં એટલે અહીંયા આવીશ કે
અહીંયાની અહીયાની
ત્યાં દુબઈની
હા દુબઈની નવરાત્રી એ બહુ સારી હોય લઈક
વાહ હ
તું આવી જા નવરાત્રી ઉપર તું કરી જા દુબઈ ની નવરા
ના ના હ અમને તો અહીંયા જ મજા આવે ઘેર માં. અ અસલ ચુનિયા ચોલી પહેરીને મસ્ત ગરબા રમવાની ગ્રઉન્ડમાં.
હા તો અહિયાં પણ એવી જ રીતે હોય. અહિયાં તો મતલબ આમ ને બ બાદ સા આ ફાલ્ગુની પાઠક ને બધા આવે.
હા હા તો સારું કેવાય જોઈએ હા કઈ કરીએ પ્લાન.
હા એક વાર આદિત્ય આદિત્ય ગઢવી આવ્યા હતા એક ક વાર હવે આ વખતે ફાલ્ગુની પાઠક નું નક્કી કરે છે.
હા. તો તું આ વખતે મને ટિકિટ કરાવી દે છે મારી તો હું હાલ
હા હાલ હમણાં હું એમાં શું કરાવી દઉ એમાં શું વાંધો. મારી સાથે આવી જાજે બસ. હું આવીશ સાતમ આઠમ પછી એટલે તું આપડે બે પછી સાથે આવી જશુ એમ.
માં
હ હા લગાડી દઈશ ઈ તો અને અહંયા પાછું છે ને આમ ગુજરાતી લોકો મતલબ આ શું હોય કે આ લોકો હોય ને એને આટલું બધુ તું આપણે જોઈ ને ઇ ગરબા રમતા ન એટલે એ લોકોને વધારે ગમે ને પાછું ઈ લોકો પણ આવડ તા ના હોય ને એ લોકો રમે ને એટલે વધારે ક્યુટ લાગે બો મસ્ત લાગે એ લોકો. ને પાછા એ લોકો ફર્સ્ટ ટાઈમ આ ચોલીને એ બધું પહેરતા હોય.
એક આઇડિયો આવ્યો મારા મગજમાં. તું છે ને આ વખતે આવ ને ત્યારે અહીંયા થી અમદાવાદ થી છે ને ચણિયા ચોલી ની ખરીદી કરીને જજે ને પછી તુનિયા વેચજે તો આટલા વેચાશે તાર કેમકે ઈ કોઈ અહીંયા આવા ચોલી જોયા જ ની હોય.
હા એ તો છે હા. ને પાછા એ લોકો ફર્સ્ટ ટાઈમ ચોલી પહેરે ને નવરાત્રી ઉપર જ પહેરે હા.
હા તહેવાર માં તો બધા પહેરવાના જ છે.
હા.
તો તારે કામનું કામે થઈ જશે ફરવાનું ફરવાનુંય થઈ જશે બધું થઈ જશે.
હા પણ આટલો ટાઈમ ના હોયને અમારી પાસે કે હું શોપિંગ કરવા માટે જઈ શકું.
કેવું કોઈ નથી તું રક્ષાબંધન સુધી રોકાવાની છ તો પછી ટ્રાન્સપોર્ટ ના ખાવી દેવાાઈ.
જોઈ ચાલ ને કઈક પ્લેન કરશું એ તો હવે.
બાકી અહીના તહેવારની તો વાત જ અલગ યાર કેટલી મજા આવે ભગવાન.
હા એવું જોય કેમ મને પેલા મને એમ લાગતું તું કે અહિયાં તહેવાર ની મજા આવે બટ અહિયાં પણ એ મજા આવે પણ એટલી બધી ની એમ. કે એટલે વધારે તો મજા એમ ના આવે કે ફેમિલી સાથે ના આવેય એમ બાકી તો ઈજ હોય. કઈક ફેમિલી સાથે ના હોય બસ.
હા ગુજરાતમાં તો બધા તહેવાર અહિયાં તો તહેવાર નો અમે રાહ જોતા હોય. કે કઈ તહેવાર આવે ને અમને રજા મળે.
પણ ભારત અ મતલબ ભારત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ત્રણસો પાસઠ દિવસ માંથી ત્રણસો દિવસ તો તહેવાર જ હોય.
મજા આવી જાય અમને બધાને.
હા એજ ને અ અમને જેટલી રજા હોય ને એમ મતલબ તમને શનિ રવિ ની રજા આવે એટલે તો તમને તહેવાર ની રજા વની જાય. અમે જેટલા દિવસ જોબ ઉપર જાય એટલા દિવસ તો તમને તહેવાર ની રજા હોય.
હ મજા જઈ છે અહિયાં.
હા પણ ભારત એક માત્ર જ એવું રાજ્ય છે કે ત્યાં આટલા બધા તહેવાર આવે બાકી આ સાઈડ આટલા બધા ના આવે અમારે વધારે તો અહિયાં ક્રિસમસ નું ને ઈદ નું હોય બસ બીજું તો એ કઈ ના હોય હમણાં જો મોરમ ગઈ ને તો ત અમારે આમ લાગતું હતું કે હા બહુ મોટો તહેવાર છે એમ.
હા હું અમારા ત્યાં બધા તહેવાર બઉ મોટા જ હોય દિવાળી બધું તહેવાર બધા. મોટા
હા એજ ને અમારે તો. એક વધારે ક્રિસમસ નું હુંને અ ઈદ
ના અમારે ઈ ના ક્રિસમસ નું ના હોય અહંયા કઈ.
અમારે ક્રિસમસ ઉપર તો આપડી દિવાળી જેવું જ લાગે કે દિવાળી છે આપણ નવું વરસ ને આખું સિટી ડેકોરેટ કર્યું હોય ને એટલું મસ્ત લાગે ને. બધાને કામ ઉપર રજા મળી જાય સ્કૂલ માંથી રજા મળી જાય ને પા છું બધા એક્ઝિબિશન લાગે. ને હું જ ઈન્ડિયા આવ ને ત અહિયાં થી એક્ઝિબિ ન લાગે ને ક્રિસમસ ઉપર ત્યાથી ચોકલેટસ ને એ બધું લઈ આવું.
હા બઉ મસ્ત મસ્ત મળી જાય ને પાછું એમાં
અરે વેરાયટી આટલી બધી મળે પ્રાઈઝ સારી મળે ને બધું એટલું મસ્ત મસ્ત મલે
હા હા હવે ચાલ પછી વાત કરશું બાય.
બાઈ.